હ
હ.
હા મિત્ર મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
શું કરી રહ્યા છો?
મિત્ર હું કશું નહી કરી રહ્યો હવે હું આરામમાં જ છું.
હા તો ફ્રી છો તો આપણે થોડીક અહ ઓનલાઈન શોપિંગ વિશે ચર્ચા કરીએ.
હા મિત્ર ચોક્કસ.
પેલા એવો જમાનો હતો જયારે આપણે કોઈ નાની વસ્તુ ખરીદવી હોય. તો પણ બજારમાં જવું પડતું હતું દુકાનો ગોતવી પડતી હતી પણ અહ અને કલાકોનો સમય બગડતો હતો પરંતુ આ જે ઇન્ટરનેટમાર્ટ ફોન આ બધું આવવાના કારણે આખું બજાર આપણા ખિસ્સામાં હોય એવું લાગે છે. આને કારણે આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ સરળ શબ્દોમાં આપડા
શબ્દો માં આપડા કહીએ તો આપણે કોઈ પણ દુકાને ગયા વિના ઇન્ટરનેટ ના માધ્યમથી અથવા વેબસાયટથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેવાઓની ખરીદી કરી શકીએ છીએ.
હમ્મ હો તો ગ્રાહક એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જીઓમાર્ટ આવી બધી પ્લેટફોર્મ ઘણા બધા પસંદ કરે છે પછી તેમાં પ્રોડક્ટ જે ખરીદી કરી હોય તે લખે છે અને પેમેન્ટ ચુકવણી સાથ તે ડિલિવરી પણ થઈ જતી હોય. એ છે ઓનલાઇન શપિંગ નો સૌથી મોટો આપણે ફાયદો કિયે તો તે ચોવીસ કલાક ચાલુ રહે છે આપણે રાત્રે બાર વાગે ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકીએ છીએ બજારમાં જવા માટે ટ્રા ટેબપાર્કિંગ આ બધી કઈ સમસ્યા નડતી નથી ગરમી વરસાદ સહન કરવાની જરૂર નથી પડતી એક નાની દુકાન હોય તો તેમાં મર્યાદિત સ-સામાન હોય પરંતુ ઓનલાઈનમાં તો લાખો બ્રાન્ડ લાખો પ્રોડક્ટ્સ એક જ જગ્યા મળી શકે છે. આપડે દે-દેશ કે વિદેશની કોઈ પણ વસ્તુ માત્ર એક જ ક્લિક કરીએ અને ખરીદી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગમાં અલગ અલગ વ્યાપારીઓ વચ્ચે હરીફાઈ હોય છે અને ઘણી વાર તો સારા એવા ડિસ્કાઉન્ટ પણ મળે છે. ઓફર્સ કેશબેક આ બધું ઘણું બધું મળ તું હોય છે આ ઉપરાંત આપણે એક જ વસ્તુ અલગ અલગ વેબસાઇટ પર ક્યાં સસ્તી મળે છે એ પણ આપણે એક જ સેકન્ડમાં સરખાવી શકીએ છીએ. બજારમાં જવા આવવાનો સમય બચે છે વાહન પેટ્રોલ અને વધારા નો થતો અન્ય ખર્ચ પણ બચ જાય છે ખાસ કરીને વ્યવસ્થિત જીવન જીવતા લોકો માટે તો આ ખુબ જ જરૂરી છે. જો આપણને વસ્તુ ખરીદી હોય અને પસંદ ના આવે ધારો કે સાઈઝ નાની મોટી હોય અથવા તો વસ્તુ તૂટેલી મળી હોય તો મોટા ભાગની કંપનીઓ સાત થી દસ જ દિવસમાં વસ્તુ પાછી લઈ જવાની અને બદલી પણ આપે છે આ બધી સુવિધા આપે છે. અને જો રિટૅન પાછું જ મોકલવું હોય તો આપણા બેંકમાં પૈસા પણ પાછા આવી જાય છે. ઓનલાઈન શો શોપિંગના ઘણા બધા ગેરફાયદા પણ હોય છે જેમ કે આપણે વસ્તુને હાથમાં પકડી કપડું અડીને કે ઓરિજનલ કલર નજરે જોઈ શક શકતા નથી ઘણી વાર ફોટામાં જે વસ્તુ તુ સારી દેખાતી હોય તે હલકી ગુણવત્તા વાળી નીકળે છે ઘણી બધી નકલી વેબસાઇટ હોય છે ગ્રાહકોને સસ્તી વસ્તુની લાલચ આપીને તેમના બેંક ખાતાની વિગતો ચોરી લે છે અથવા પૈસા તા પછી વસ્તુ નથી મોકલતી સહેલાઈ થી ખરીદી ખરીદી થઈ જતી હોય છે કારણ કે લોકો ઘણી વાર જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ માત્ર ડિસ્કાઉન્ટ જોઈને ખરીદી લે છે તેનાથી અ બિનજરૂરી ખર્ચ પણ વધે છે અને બજેટ ખોરવાઈ જતું હોય છે. બજારમાંથી વસ્તુ તરત જ હાથમાં આવી જાય છે. જયારે ઓનલાઈન શોપિંગમાં વસ્તુ ઘરે પહોંચતા ત્યાં વધુ પણ સમય લાગે છે બે થી પાંચ દિવસ સમય લાગે છે. કટોકટીના સમયે આ પદ્ધતિ ઉપયોગ ના કરી શકાય ઓનલાઈન શોપિંગ ના વધતા આક્રયિત છે જેના કારણે આપણા ઘર આસપાસના નાના દુકાનદારો અથવા વ્યાપારીઓનો ધંધો પણ મંદ પડી રહ્યો છે. જે આપણે કહીએ તો અર્થતંત્ર માટે તો ચિંતાનો જ વિષય કહી શકીએ જો સુરક્ષિત હંમેશા જાણીતી અને ભરોસા પાત્ર એપ હોય જેમકે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે આ આ ભરોસા પાત્ર એપ પરથી જ ખરીદી કરવી જોઈએ સોશિયલ મીડિયા પર આવતી અજાણી લિંકસ હોય તેમાં ખરીદી કળ કરવાનું ટાળવું જોઈએ. કોઈ પણ વસ્તુ ખરીદતા પેલા તેના રી રી રિટિંગ જોવું જોઈએ અને અન્ય ગ્રાહકો ના રિવ્યુ કેવા છે હ તેમજ ફોટા જોવા જોઈએ. બંને ત્યાં સુધી કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ જેથી વસ્તુ હાથમાં આવે પછી જ પૈસા ચુકવવા પડે. ઓનલાઈન શોપિંગ એ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ની ખૂબ જ કહીએ તો સારી એવી ભેટ છે આપણા માટે તે આપણો સમય અને શક્તિ બચાવે છે. જો આપણે લાલચમાં આવ્યા બિના પૂરી સાવચેતી અને આપણી બુદ્ધિથી તેનો ઉપયોગ કરીએ. તો ઓનલાઈન શોપિંગ આપણા જીવનને વધુ સરળ અને આરામદાયક બનાવી દે છે. ઓનલાઈન શોપિંગ ના કારણે આપડે ઘણો બધો આપણો ટાઈમ બચી જાય છે કોઈ પણ વસ્તુ જોવી હોય અથવા તો ખબર ના પડતી હોય તો પણ આપણેે તે સર્ચ કરીને જોઈ શકીએ છીએ જેમાં કપડા ઘડિયાળ આ બધા ઘણા બધા સમાવેશ થાય છે વસ્તુઓનો તેમજ આપણે કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો તેનું શોપિંગ પણ કરી શકીએ છીએ તેટલા માટે આ ઓનલાઈન શોપિંગ ખુબ જ જરૂરી છે આપડો કલાકો નો સમય પણ બગાડવો નથી પડતો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ના કારણે તો તો બધુ તો ખૂબ જ ઈઝી બની ગયું છે દુકાને એ પણ જવું નથી પડતું તેથી ઓનલાઈન શોપિંગ એ ખૂબ જ સારી છે તો મિત્ર આના વિશે તમારું શું કેવું છે
હ મિત્રો ખુબ જ સારી તમે એવી વાતો કરી ઓનલાઈન શોપિંગ વિશે અને મને પણ હા ખુબ જ ગમે છે ઓનલાઇન શોપ શોપિંગ કરવાનું કારણ કે જે રીતે તમે કરી કે એમાં સમય નો બચાવ થાય છે એ વધારે હ આપણે કષ્ટ કરવાની જરૂર નથી અને સારી રીતે આપણને ઓછા ટાઈમે અને સમય ના બચાવ હિસાબે તમને એ વસ્તુ મળી જતી હોય છે ઘણી બધી એવી સાવચેતીઓ પણ આપણે રાખવી હોય છે જે રીતે તમે વાત કરી કે અ કોઈ પણ એવી જે નામાંકિત એવી અ હ આ એપ હોય એના પરથી જ આપણે શોપિંગ કરવી છે અને હ કોઈ પણ વસ્તુ ખરીદતા પેલા ઘણી બધી એવી વસ્તુઓ ધ્યાનમાં રાખ જે મને ખુબ જ સારી લાગી મારા પણ પણ ઘણા એવા વિંગના સારા ને થોડા વિપરા અનુભવ પણ રહ્યા છે હ જેમાં ઘણી વખત હા આપણે આપની સાથે એવું પણ થતું હોય છે કે હ આપણે કોઈ વસ્તુ મંગાવતા કઈક અલગ હોય છેમ અને આવી કઈક અલગ જતી હોય છે જેમ કે સાઉન્ડ વાળ તો એના બદલે પર મને ઈયરપિન આ-આવી ગયા હતા જે અ વાયરલેસ હોય છે એના બદલે વાયર વાળા હેડફોન આવી ગયા હતા તો એ એમાં એવા ઘણી બધી એવી મિસ્ટેક પણ થઈ જતી હોય છે અમુક વાર પણ એના માટે પણ કરી આપણે અને એમેઝોન અને ફ્લિપકાર્ડ વિશેની જે બેસ્ટ શોપિંગ એપ છે તો એમને ઘણી બધી એવી સારી અ
હ
ગ્રાહકોનો જે પ્રશ્ન નો નિરાકરણ લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે ખુબ જ સારા છે જે રીતે આપણે હવે મે વાત કરી કે મારી સાથે સારી કઈ નથી તો એને બદલવા માટે પણ એ લોકો રિપ્લેસમેન્ટ માટે પણ એ લોકોની એક પોલિસી હોય છે અને સાથે સાથે કોઈ એવા વ્યક્તિને જો વસ્તુ ના ગમી તો એ પાછું રિટર્ન પણ એને કરી શકે છે અને રિફંડ પણ મેળવી શકે છે તો ઘણી સારી એવી એ લોકોની એ વાત કહી શકાય અને હા મિત્ર ઓનલાઈન શોપિંગ એક તો ખૂબ જ શ્રેષ્ઠ માધ્યમ છે અને બધા લોકો માટે અ યુઝફુલ પણ છે જેમ કે હવે કોઈ આપણને એવી વસ્તુ જે આપણા વિસ્તાર આપણા આજુબાજુના વિસ્તારોમાં ના મળતી હોય. તો એને લેવા માટે આપણે ઘણો એવો અ સમયનો બગાડ સાથે સાથે અ થોડો એવો તણાવ પણ અનુભવ છે કારણ કે કોઈ એવી વ્યક્તિ એવી વસ્તુ કે જે માત્ર એક જ જગ્યાએ મળ તી હોય છે અને ઘણી દૂર હોય છે તો એ લેવા જવા માટે આપણે ઘણા એવા સમયનો બગાડ થાય છે જે ઓનલાઈન શોપિંગ દ્વારા સારી રીતે આપણને ઘર બેઠા હ આસાનીથી મળી જાય છે અને અ ઓનલાઈન શોપિંગ આપણને ઘર બેઠા પોતાની પસંદગીની કોઈ પણ વસ્તુ આપણે હા કોન આપણે ખરીદી કરી શકીએ છીએ અને એ ખુબ જ સારી છે અને સાથે સાથે અ ઓનલાઈન શોપિંગમાં ઘણા એવા ફાયદાઓ થયા છે પણ જે રી તે આવી જતા હોય છે આપ જો કોઈ એવી અન્ય કોઈ એવી લિંક કે કોઈ અ સોશિયલ મીડિયા એપ જેમ કે હાલે ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી બધી એવી લિંક્સો આવે છે જેનામાં આપણે એ લોકો અ બીજી કોઈ એવા ફ્રોડ વ્યક્તિ હોય એ લોકો પોતાનો અકાઉન્ટ બનાવીને એમાં લિંક પણ મોકલતા મુકતા હોય છે અને પોતાના જે ઓનલાઈન બિઝનેસ વિશે એ લોકો હ એડવર્ટાઈઝ પણ આપતા હોય છે તો ખુબ જ સારી તમે વાત કરી કે આપણે સાવચેતી પણ રાખવી જોઈએ તો મારા ઘણા એવા અનુ ભવ રહીયા છે મિત્ર.
હા મિત્રો તમે પણ ખુબ જ સરસ વાત કરી ઓનલાઈન શોપિંગ કરતા પહેલા આપણે તે લિંક કઈ છે. તે લિંક સાચી છે કે નહીં તેની ખુબ જ કાળજી રાખવી જ જોઈએ. નહીતર ખુબ જ ફ્રોડ પણ થઈ શકે છે. હા તો મિત્ર તને પણ ઘણું સારું સમજાયું. તો હું મારી સ્પીચ અહયા પૂરી કરું છું, અંતે વિરામ લઈએ.
હા મિત્ર.